હલો.
રાધે રાધે.
રાધે રાધે કેમ છો?
હા હું મજામાં છું, તમે મજામાં?
માં મજામાં છું.
હા, અત્યારે આજે મન છે ને મારું બહુ વિચલિત થઈ રહ્યું હતું આમ કંઈક આજ આજુબાજુ એટલી બધી ઘટનાઓ આપ આપણે જોઈએ ને સાંભળીએ ને તો આજે મને એટલું મન વિચ વિચલિત થતું હતું ને તો મને થયું કે, ચલો ને આજે તમારી સાથે થોડી ચર્ચા કરું ફોન કરીને તો થોડું સારું લાગે.
કોઈ દિવસ આપણને એવું થાયને તો આપણને એના વિશે આપડા કોઈ પણ મિત્ર સુધી કે એનાથી આપણે થોડી ઘણી વાત ચર્ચા કરી લેવી જોઈએ એનાથી શું છે આપડું મન પણ શાંત થઈ જાય અને આપણને શાંતિ નો પણ અનુભવ થાય અને આપણા મનમાં જે, વિચાર ચાલતા હોય પણ એક આપણે કોઈને કહી દઈએ એટલે પછી આપણા મનથી પણ એ ભાર ગુપ્ધ થઈ જાય છે.
બિલકુલ એટલે હું જો ને હમણાં તમે તમને પણ ખબર જ હશે હવે આપણે ન્યૂઝમાં આપણા આજુબાજુ એવું કેટલી આપણે એવા કિસ્સાઓ સાંભળીએ છીએ ને કે મતલબ દીકરીઓને દહેજ માટે મારી નાખવામાં આવે છે હમણાં રિસેન્ટલી તમે એક જો ને હમણાં એક ક અહ ન્યૂઝ ચર્ચામાં છે કે લગ્નને ખાલી પાંચ જ મહિનાથી આ અને દીકરીને અઈ ને સુસાઈડ કરી મતલબ એના મરવાના સમાચાર આવ્યા સુસાઈડ કરવાના. અને એવું બી નથી કે એનું ફેમિલી મતલબ અનપઢ ગવાર છે. એકદમ વેલ એજુ કેટેડ માણસો છે એના સાસરિયાવાળા. છતાં પણ એ મતલબ આહ આજ આવા આટલા વેલ એજ્યુકેટેડ થઈને એની સાસ એક જજ છે છતાં પણ એવ-એવું તો એને શું મતલબ કર્યું હશે કે એ દીકરી સુસાઈડ કરવા માટે મજબૂર થઈ ગઈ.
હે ભગવાન આવું તો સાંભળી ને પણ બહુજ આપણ ને રેહ છે. કારણ કે જો અહ કેટલા ભણેલા ગણેલા લોકો બોલો છે ને મને તો એમ લાગે છે એ લોકો જ વધારે પ્રેશર આપે છે. કે આવું નથી લાયા કે એવું નથી કર્યું આમ માં આવું એક એક્ઝામ્પલ તો નહી કહું પણ એક આ ચર્ચા જરૂર થાય છે કે જયારે પણ લગ્ન થાય છે લગ્ન કરીને અહ જયારે છોકરી ઘરે આવે છે તો આ સવાલ આપણા સમાજમાં જરૂર કરે છે. દહેજમાં શું લાવ્યા શું આપ્યું અમારા છોકરાને શું આપ્યું. તો આવી જે વિચારધારા છે એ વિચારધારાને કારણે કેટલી મહિલાઓને કેટલું સહન કરવું પડે છે અને જે વધારે પડતા ભણીલા ભણેલા લોકો હોય છે ના બધા નંગ બાઓ અહ જ્યાદતર આપ હો આપ પ્રકારની પ્રવૃતિ એમાં જ એ લોકોમાં જ વધારે કારણ કે ત્યાં જ વધારે પૂછતા હોય છે શું લાવ્યા અને શું કર્યું એવું
બિલકુલ સાચી વાત કહી. આ દહેજ પ્રથા એટલી મતલબ બહુજ ખરાબ પ્રથા છે. બધ થઈ જવું જોઈએ. અને તમે સાચી વાત કરી કે જેટલા ભણેલા ભણેલા ને એ જે એ કરે હું પર્ટિક્યુલર કોઈ કાસ્ટનું તમને નામ નહીં કહીશ પણ અત્યારે બી અમુક કાસ્ટમાં મતલબ જે ટલો છોકરો વેલ એજ્યુક કેટેડ અહ સારી નોકરી અથવા સર સરકારી નોકરી વાળો હોય છે ને એક એટલી જે લોકોની ડિમાન્ડ વધારે હોય છે.
સાચું કહો છું આ ડિમાન્ડ વધારે અ કરે છે અને પછી પછી મા બાપ હોય છે એ લોકો કર્જ લઈને પણ, છોકરીના આ પ્રમાણે લગ્ન કરે છે અને જો પછી લગ્ન પછી આવાક સાંભળવામાં મળે, તો આમ જે મનુષ્ય એક વખત જે માંગ કરે ને એવી જગ તો આપણી છોકરી આપવી જ નહી જોઈએ, કારણ કે તમે પણ પોતાની તમારી છોકરીને, ભણાવી ગણાવીને સક્ષમ કરી છે, તમે પણ એના પાસે પાછ કર છે. ત પણ આપ્યું છે ને, એટલે પછી કોઈ પણ મા બાપને પોતાની દીકરી ન આ પ્રમાણે સોગતું નહી જ કરવું જોઈ.
બિલકુલ સાચી વાત છે, અને દીકરીને મારા ખ્યાલથી તો એવું પણ છે કે મા બાપ જે તમે દીકરીના લગ્ન કરી દીધા એટલે એની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા એવું નથી, કારણ કે ઘણા મા બાપ બી એવા છે કે દીકરીને, જયારે તકલીફ કરે છે, તો ઘણા મા બાપ એને ચૂપ કરાવી દેશે. કે નથી હવે તો આ જ તારું ઘર છે તારે ત્યાં જ રહેવાનું છે, તારે નિભાવીને રહેવા પડશે, તો આવી બધી સલાહઓ આપવા કરતાં જો દીકરીને એક વાર બી કહી ને કે હજુ અમે જીવતા છે આ પણ તારું ઘર છે, તું તને જ્યારે પણ તકલીફ પડે તું કંઈ પણ વિચાર્યા વગર અમારે ઘરે આવી જશે અમે તારું સાથ આપશું, તો એ દીકરીને કેટલી હિંમત મળે, આ જેે દીકરીઓ આવા ખોટાઓ પગલાં ભરી રહી છે એની પાછળનું કારણ પણ એ જ છે કે એમના મા બાપ ની ઈજ્જત, મા બાપ અમને અપનાવશે કે નહીં અમને સાથ આપશે કે નહીં, આ કારણો પણ ઘણા જવાબદાર છે.
સમાજના પન છે એને નિભાવાના ચક્કર માં એક માતા પિતા પોતાની પુત્રીને ખોવાઈ નાખે છે ભક્ ખોવાઈ નાખે છે કારણ કે જયારે એ ફરિયાદ કરતી હોય ત્યારે એ સમાજ સમાજ શશે આ પ્રમાણે વિચારીનેના મા બાપ ત્યારે તો એની વાતોને સ્વીકાર કરતા નથી અને જય્યારે પછી કઈ ઘટના અઘટના ઘટી જાય છે ને પછી કે છે કે જો આ આ બધી વસ્તુની જાણ તમે મને પેલા દીકરી હોત, પછી રોવે છે કે પછી પહેલા જો આ બધી વસ્તુ જાણ કરી હોત તો હું કઈ ને કઈ સારા પગતા પણ, જો આજ છે કે સમાજના કારણે માતા પિતા છે એ, પોતાની દીકરીની એવા એવા અઘરા સમયમાં એ કઈ પ્રકારથી પણ એનો સાથ નથી આપી શકતા એ કે છે કે, સમાજ એવો જ છે એટલે તને સુદ કરવું પડશે તે સહેન કરે છે તો પછી સન સનમાં ક્યારે એ સન સમાપ્ત થઈ જાય છે અને ક્યારે આવા જે પગલા નહી ભરવા હોય એ ભરી લે છે, તો એનાથી તો સમાજમાં આ બધી થાય છે તો એના માટે તો જો કઈ ને કઈ માતા પિતાને આપણી વિચારધારામાં બદલાવ લાવવો જરૂર એવું જરૂરી નથી હોતું કે લગ્ન પછી જો આપણા પિયરમાં આવીને અ આપણા સાસરે વાળાની કોઈ વાતને બતાવવાની કરે છે, એ એનો પણ અવાજ સાંભળવો જોઈએ એની વાત ન પણ પૂરી પ પ્રકારથી એનું પણ જે ટોપીક છે. સાંભળીને એ પણ આપણને સારી રીતે સાંભળવા
બિલકુલ અને આ જે લોકો સમાજની વાત કરે છે કયો સમાજ કયા સમાજના ચાર લોકોની જે વાત કરે છે, એ તો જો એમ પણ બોલવાના જ છે એ સમાજ તમારા ઘરે આવીને ઊભું નથી રહેવાનું કે અગર તમે ભૂખ્યા બી હશો ને તો એ સમાજના ચાર લોકો તમને આવીને પૂછ પૂશે પણ નહીં પાણીનો ગ્લાસ પણ નહીં પૂછશે તો આજે લોકો સમાજના ડરથી. પોતાના દીકરીને અપ અપનાવતા નથી એમની સાથે મતલબ એમના સાથે શું આપ વીતી થઈ રહી છે, એ મતલબ જાણ્યા છતાં પણ દીકરીને આવી સલાહ આપે કે નહીં તું તો દીકરી જાત છે તારે સહન કરવું જ પડશે, તારે તો નિભાવવું જ પડશે, એ આ બહુ તદ્દન ખોટી બધી અ છે એમને આવું નહીં જ કરવું જોઈએ ઉલટા એમને દીકરી અને એમ થાય ને કે આપણે દીકરીઓનું તો કોઈ ઘર જ નથી હોતું. જ્યાં સુધી પિયરમાં હોય. તો આ તો આ તારું ઘર નથી તું પરાય છે તું પરાય છે, અને આપ સાસરે છીએ તો ત્યાં આપણને આવું સાંભળવા મળે કે આ તારું ઘર નથી તું તો પરાય છે, તો મને એમ થાય કે આપણે દીકરીઓનું ઘર કયું હતો.
સાચું કહો છો તમે એટલે તો માતા પિતાને પોતાની દીકરી કહી છે કે નારી શક્તિ પણવે આત્મનિર્ભર ભણવાની બહુ જરૂર છે જો તે આત્મનિર્ભર થશે ને તો કોઈ પણ એનો આ પ્રકારે શોષણ નહી કરી શ અને જે પ્રમાણે તમે વાત કરીને નથી તો મને ઉદાહરણ છે જેનું હું તમને આપું અમારા પરિવારમાં જ એક, અમારા નણંદ છે ગણંદબસા છે. એ વયસો એમના જે દરવાળા છે બ ખરાબ થ છે, અને એના સાસ સસ એ બહુ સારી રીતે કવાઈને બ બ બધી સંપત્ બધું સારું મતલબ કટું કર્યું પણ
નથી આવતો.
શરાબમાં નશામાં બધી વસ્તુ ધીરે ધીરે ધીરે કરીને એને બધી વસ્તુ વેચીને અને કોઈ જિમ્દારી નથી પોતાના બાળકો માટે કઈ વસ્તુ પણ લાવવાનુંમ વેચી વેચીને એને પૂરું કરે છે તો અને હવે એ છોકરી કેવી રીતે ર શકે પણ સમાજના કારણેને તો આ બેઠવું જ પડશે આમ કરીને આજ પણ અરી છોકરી ત્યાં જ રહે છે અને પોતે જોબ કરીને અને ઘ મત એના કામ નિભાવે છે. અને એના જે હસમે છે એ બસ દારૂ પીએ છે. તો આ પ્રમાણે નશાખોરી કરે છે તો જરૂરી નથી કે ખાલી સાસ સસરા કે, ઘરના જ બીજા એ લોકો બરાબર પણ જો જીવનસાથી પણ આપણને સારું ન મળે, પણ તો પણ બો બધી સમસ્યાનો જીવનમાં સામનો કરે.
બિલકુલ એટલે મારું તો એટલું જ કેહેવું છે કે તમે દરેક દીકરીને દરેક છોકરીને એટલી ભણાવી ગણાવીને પગભર કરો એને એટલી સક્ષમ બનાવોને, કે ભગવાન ન કરે કે એની સામે આવી કોઈ પરિસ્થિતિ ઊભી આવેને, તો એ પોતાનું જીવન ગુજારે એને કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે, અને સૌથી પહેલા તો મારું એવું માનવું છે કે દરેક દીકરીએ પોતાની મહેનતની કમાવવાનું ભલે નાના ઉપ તો નાનું એક ઘર તો જરૂર એણે પોતાનું બનાવવું જોઈએ, કે કોઈ એને એમાંથી કાઢી નહીં શકે કે ન કહી શકે, કે નહીં, આ મતલબ તું કરાય છે. આ તારું ઘર થોડી છે. દરેકે એટલી તો સક્ષમ હોવી જ જોઈએ કે એને એને પોતાને એક ઘર બનાવી શકીએ.
ચકો છ. તમે અને આ આ માટે આજ આજ કેટલા રોજગાર અને સરકાર પણ કેટલી રીતે મદદ કરી રહી છે, કે સ્ત્રીઓને પણ આત્મનિર્ભર હોવું જોઈએ, અને આત્મનિર્ભર હોવા માટે માત્ર એને જરૂરી નથી, કેણી ગણી આજકાલ તો કેટલા બધા આવા પ્રોફેશનલ પણ છે જેનાથી, એ લોકો એનું જીવન બહ સારી રીતે નિભાવી શકે છે. જો ઓછી મળ હોય તો પણ પાર્લર ન મહેંદી ન કોર્સ કરીને તો કોઈ પણ એવા કામ કરીને પા અચારધ કલામાં પણ સક્ષમ હોય, પણ પોતાનો કોઈને કોઈ વેપાર કરી શકે, તો એટલા માટે આજકાલથી મહિલા જરૂરી નથી કે ભણેલી ભણેલી હોય પણ, તો પણ પોતાના સ્કીસથી પણ એ હ, મતલબ આગળ વધી શકે.
બિલકુલ બિલકુલ, બસ દીકરીઓને એક તો થોડ આત્મવિશ્વાસ અને હિંમત આપવાની જરૂર છે દરેક માતા પિતાએ. ચલો તો ફરી આપણે એ વિશે કે ચર્ચા કરશું.
હાહા જરૂર.
મળીએ આવજો, જય શ્રી કૃષ્ના.